રામ રામ. બાય.
રામ રામ.
કેમ છો?
બસ મજા છે અવાજ આવે છે ને?
ઓ આવે છે આવે છે. શું કેશો?
બસ જો શાંતિ છે હમણાં, આ બે દિવસથી ગરમી વધી છે એટલે જરા કસર લાગે છે આમાં, તારે બેઠો જો હિંચકા ઉપર તમે શું છે, તમારા હાલચાલ કેવા છે બોલો બોલો.
બસ અમને શાંતિ છે એવું હવે, આનામાં તો અમને ગરમી લાગે છે પણ એની ભગવાને એસી આપેલી છે એટલે વપરાશ કરતા છે.
સારું છે સારું છે એ સીમાં તો શું છે કે અમે બી વિચારીયે છીએ, પણ હમણાં થોડીક ફાઈનાન્શિયલ ક્રાઈસિસ ચાલે છે ને બધી વસ્તુ ના ભાવ વધી ગયા છે એટલે હમણાં નખાવાનું ઈચ્છા ઉતારી દીધી છે, બાકી તો એ વસ્તુ સારી છે પણ એમાં એક પ્રોબ્લેમ છે કે એક વખત એની આદત થઈ જાય ને તો ચાલું પછી છે ને, આદત થઈ જાય એમ બારેમાંય જાય ને ત્યારે જોઈએ જ એમ.
ના એ વાત તમારી સાચી છે જો આદત થઈ જાય ને એટલે એ વસ્તુ જોઈએ પણ લિમિટમાં હોય ને તો સારું રે આપડે આમ કે આપે દિવસ ના રાતના બે કલાક એસીમાં રેતા છે તો પછી આપણે વાંધો ના આવે જો આપડે આખો દિવસ એસી માં રેવાનું રાતના એસી માં રવાનું તો તો માણસ બીમાર જ થઈ જાય.
તો બીમાર થઈ જાય તો તમારાથી બાર નો સડ કો પાંચ મિનટ ભી નહી સહાય. હવે તમારે કામ- આખો દિવસ સુધી લાઠીમાં હોય, લાઠીમાં ક્યાં એસી હોય ત્યાં તો તમે સમજો કે બાર થી બે તમે ઘરે આરામ કરવા જાવ ત્યારે તમને એ સી સી મળે, બાકી તો પછી તમારે બહાર જ જવાનું ને એસી માંથી બહાર જાવ એટલે બહઉ ભયંકર ગરમી લાગે.
હા એ વાત સાચી છે પણ શું કરીએ હવે આપડું ભગવાને સુવિધા આપેલી છે ને છે તો આપડા શું નનકડા છોકરા છે ને એટલે એસી રાખવી પડતી છે હવે આપડણે તો સેન કરી લઈ કારણ કે આપણું કામ બારે છે આપડ આદત છે પણ નનકડા છોકરા છે ને બે ત્રણ વર્ષ ભગો છે, હવે એ તો સેન નથી થતું હ કે પપ્પા એ સી તો જોઈએ જ હવે, તમે ભલે બારે સુઈ જાવ એ સી તો જોઈએ.
ના ના બરાબર છે હવે આપણી પાસે છે સુવિધા એટલે વપરાશ કરાય ના. આ, આમાં થોડુંક એને શું છે કે તમે કીધું એમ લિમિટેશનમાં, કે આપડે બે કલાક ચાલુ રાખીએ પછી પંખામાં મતલબ ચાલી જાય, તમે ચોવીસ કલાક મતલબ એમાં એમાં રહો ને તો પછી તમારેથી બહાર પાંચ મિનિટ બી નહી રહેવાય, કેમ કે બહારનું વાતાવરણ સાથે શરીર આપણે ટેવા પડે, હવે તમારે કામ કરવા જવું હોય ત્યાં લાઠીમાં તો એવું નથી કે અંદર તમે એસી નાખો થવાના છે ત્યાં તો તમારે એ ઓપન જ કામ કરવું પડે ને અંદર તો મશીનો ચાલતા હોય, બૂકો ઉડે વેર ઉડે તો એનામાં તો ગરમી થવાની છે શરીર ઉપર ચોટે એટલે તમને ગરમી લાગે જ એની અસર તો થાય જ.
પણ તમે સારું કયો છો એ સી ના હો એટલું સારું કારણ કે અત્યારે સવારે ઉઠવું ને તમાર ઉઠાય નહી કારણ કે એટલું શરીર દુઃખે એટલું દુખે તમે વિચાર ના કરો.
હા એ વાત છે હા એ મેં બે ત્રણ તેના પાસે સાંભળ્યું. એ સી માં એટલે શરીર દુઃખ એમાં શું છે કે સર્યો ને તો ઠંડો પવન ના આપડા શરીર ના હાડકાને જકડી નાખે એવું, પછી આપડણે સવારે ઉઠીએ ને તો એમ થોડુંક શરીર ને આળસ જેવું થાય ને બીજું કે મજા આમ લાગે ઠંડુ એકદમ મજા આવે, જેવા તમે બહાર નીકળો એટલે તમને એમ થાય કે આ ક્યાં આવી ગયોવા, ગરમીમાં.
હા એટલે એમ જ થાય કારણ કે હવે જો એટલા રૂમે બપોરે ટિફિન આવે મારા કામ પર, કારણ કે એની મે ઘરે જઉં તો એસીમાં હોઈ જય કારણ કે ગરમી લાગે, એના કરતા મેં ત્યાં ટિફિન મગાવું અમાર તો એની પેલ કે નીચે સુઈ જાય ઓટલા પર, ઠંડુ ઠંડુ હોય પવન ઠંડો આવે ને ત્યાં જ મેં સુઈ જઉં બરે જેમ તો એનામાં શું આપડણે એ સી ની આદત ના પડે નફ તો પછી બહુ ખરાબ વસ્તુ છે એમ જોવા જઈ તો. આનંદ આવે પણ બહુ ખરાબ વસ્તુ. તું છે.
ના ના વાત સાચી છે તમારે નીચે તો જો આપડા પેલા દેશી નેચરલ પથ્થર ના આવતા પેલા કાળા, એ પથ્થર જો હોય ને તો એ તો બહ સારા એ ઉનાળામાં ઠંડા જ ર નીચે, હવે ત્યાં તમે સુઈ જાાવ ને તો મસ્ત ઠંડક જેવું લાગે ને આજુબાજુ વો જાડવા હોય તમારે ત્યાં તો હોય, એટલે તો બી આમ ફરક બીજે સિટી કરતા તમારે ત્યાં થોડી ઓછી ગરમી લાગે વસ્તુ આમ મજા આવે ઠંડક પવન લાગે એટલે સારું હોય.
હા એટલે મારા ઘરમાં તો એ પથ્થર જ છે કોટો કેહેવાય ને દેશી ભાષામાં કોટો પથ્થર આવે કાળો, એ છે મારા ઘરમાં તો એનામાં શું છે કે એસી ચાલુ કરું એટ નીચે ઠંડુ થઈ જાય, એટલે આમ થોડું કામ આપડે ક ને બે કલાક એસી ચાલુ કરે એટલે પછી વાંધો ના આવે પછી ધીમો ધીમો પંખો ફર્યા કરે વાંધો ના આવે, મચ્છરે ના ખાય ને આપે એસીીણું ઠંડુ જ રહેે.
હ ના ના બરાબર વાત સાચી અમારે અહિયાં શું છે કે મારા ઘરે નીચે છે તે કોઠા છે આખા ઘરમાં, નીચે કાળો પથ્થર છે,, એટલે નીચે તો એકદમ ઠંડુ હોય પણ ઉપરના માળ ઉપર છે ને હમણાં બનાવ્યું એટલે ટાાઈલ્સ નાખી છે, હવે ટાઈલ્સમાં દિવસ ના રીતે તડકો લાગે ને એટલે એટલી ગરમ થઈ જાય, અને બીજું કે નીચેના ભાગમાં જેટલી બી બારીઓ છે તે બધી લાકડાની છે દેશી આપડી વુડન આવતી ને, તે ને બીજું કે દરવાજા અને બધું લાકડાનું. હવે ઉપરના માં હમણાં બનાવી ને તેમાં બધું મોર્ડર્નાઈઝેશન કર્યું તેમાં એલ્યુમિનિયમ ની બારી ને કાચ ને લોકો ફેશનેબલમાં એવું બધું નાખાવે છે હવે એ નાખ્યું તો એનો મેઈન ગેરફાયદો શું કે બહારથી તડકો આવે ને તેથી. રૂમમાં એ કાચ થ્રુ આવે ને કાચ એટલો બધો ગરમ થાય એટલે રૂમમાં તમને એટલી બધી એસી વગર ગરમી થાય કે વાત જવા દ અને નીચે ટાાઈલ્સ હોય ટાાઈલ્સ બી બહ ગરમ થાય એ બી આર્ટિફિશિયલ છે એટલે માનવ નિર્મિત વસ્તુ છે. ને એમાં એ ગરમી બહુ થાય, જય્યારે નીચે જે તે લાકડાની બારીઓ છે કોટા બી આપે નેચરલ જ આવે તે બી કુદરતી આવે, એટલે એનામાં નીચે તમે બહારથી અંદર જાઓ ને તો એટલું એમ લાગે એસી વગર અહિયાં એકદમ ઠંડુ ઠંડુ લે એ જેવું જ લાગે.
હમ હમ ના તો તો સારું કેહેવાય તમે એસી વગેરે આ જમાનામાં રો છો નખો તો બહ વસ્તુ ખરાબ છે કારણ કે ગરમી જેટલી છે કે આપડ રેવાય ન ને ખાસ કરીને તો એની અમારા તો ના જ રેવાય કારણ શું ખબર હ. કે એની નનકડા છોકરા છે એ કારણ છે પાછા ઉંમર વાળા છે ને અમારા ઘરમાં એટલે તો એની એને બહુ તકલીક કરાવે એટલેારું કઈને મેં અર્જન્ટમાં એસી ના ખાય મને થોડુંક ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ હતું પણ એની શું કરી શકું કારણ કે ઘરમાં પરિસ્થિતિ એવી આવી ગઈ કે એસી ન ખાય પડ તે શું મે લોન પર કરાવી દીધી કે મેં ક ધીરે ધીરે હપ્તા ભર્યા રાખા ને મારા ભાણિયા એ પાસે આવેલા ભાણિયા કે હવે એના ઘર માં એસી છે તો કે મામા અમને એસી વગર ચાલશે નહી કારણ કે એમાં ટેવાયેલા જ છે ને એટલે એની આદત છે વળી એના કારણે અમને નખાવી પ વડી ચોરાય.
ના ના બરાબર છે હવે આપના આપડે તો સમજો કે સહી લઈએ ને આપડ ઘરનું સવાર ના થાય કઈક ને કઈક નુસ્ખા કરીએ હવે બાળકોને તો હવે તકલીફ પડે તો એ કઈ રીતે એ લો કો સહન કરે એ લોકો કોને કેવા જાય ના બોલી કે એટલે આપે થોડીક એમના માટે સુવિધા કરવી પડે બાકી એ લોકોને પણ થોડક આ બહારની ગરમીની થોડીક ટેવ પડાવજો કારણ કે ભવિષ્યના ટાઈમમાં બહાર નીકળવું હોય તો એમને તકલીફ ના પડે એમના શરીર મતલબ કેળવાઈ જાય એમ
હા ના તમારી વાત સાચી છે એના માટે મેં મારી જે પેલું છે ને લાકડ સોમિલ એના મેં ટેમ્પો ઉતારેલો છે પેલું રેતી આવે ને રેતી નો કે એનામાં છોકરા રમ્યા કરે ખાસ એના રમવા માટે જ ઉતારેલો છે કારણ કે હવે હવે એના છોકરા કેવું છે કે એને થોડુંક બગડે એટલે માં કે કે એ સાફ કરાવો નવડાવો પણ જે જવના જમાનાના છોકરા હતા ને જેને આપણા પપ્પા દાદા એ લોકો એનામાં જ રમતા એનામાં શું આવે કે માટી આવે ને એનામાં પ્રોટીન આવે એ વસ્તુ એનામાં રમ્યા કરે એ નાયા કરે પછી એ પછું એનું પેલું આવેે ને ગાડી ભરીને રમ્યા કરે એના શરીર માં ચોટ્યા કરે ને માટી એટલે બહુ સારું કેહેવાય પ્રોટીન કેવાય એમ દેશી ભાષામાં
ના ના વાસાાજી એનામાં એ તો અમે બી રાખી છે અ નાના છોકરાઓ આવે એટલે એનામાં રમ્યા કરે હવે ફોન જોવે એના કરતા એ રેતીમાં એની પાસે ટ્રક ને જીસીબી આવું બધા રમકડા છે તેનાથી એ ભરે ને રમે ને એ નેચરલ જેટલા રમશે ને એટલું સારું છે ફોન ઘરે બેઠા બેઠા ફોન જોશે એ ના કરતા એ વસ્તુ તો ઘણી સારી છે ભલે ને ભરાઈ જાય રાતે એક વખત ના ઉડાવી દો એનાથી કશું ફેર નથી પડવાનો એ વસ્તુ ઓલ્ડંગ ના સારી છે એમના શરીર માટે પણ એમના આંખ માટે પણ.
હા એજ કઈ ને કારણ કે અમારો જન્મ નવા યુગમાં થયેલો છે એટલે અમે તો રેતીમાં રહીમાં જ નથી એડા હા ગામે હતા ત્યારે રમતા પણ હવેયા શહેરોમાં આવી ગયા ને ત્યારે એ વસ્તુ જોવા ના મળે પ્લસ કે હવે અહીંયા કરને કામ જ એટલું હોય કે માણસો આપણા પર ધ્યાન જ ના આપી એટલે માહુ રમવા ના દે કારણ કે વળ નવડાવો. ટાઈમ જ નો અંને એટલે નવડાવે બી પાછા. એટલે કે હવે તું એની રમ જ નહી રેઠ એમાં એના કરતા તું ઘરે જ રમતો. પાછો નવડાવો ના પડે એમ
એ વાત સાચી છે. હવે વેકેશન હવે તો પડવાનું છે. છોકરાઓની પરીક્ષા લગભગ બોર્ડ વાળા ની તો પતી ગઈ છે. હવે ચાલુ આ સ્કૂલ વાળાની થઈ છે. તે લગભગ પંદર વીસ દિવસમાં એ પણ પૂરી થઈ જશે. પછી તો અમારે અહિયાં ભાણિયા આવશ છે બધા આવશે તો પણ અમે આ વખતે એસી નથી નખાવાના. એ નીચે અમારે ભાગે એકદમ ઠંડુ થઈ જાય છે, ઉપર ને નીચે બે માળ છે. નીચેના માળે ઠંડુ એ એકદમ કુલ હોય. એટલે ને ઉપર બેડ ઉપર નથી સુતા બધા નીચે ગાદલા નાખી ગોધડા નાખીને બધા સુઈ જાય. ને પંખો ને મચ્છરદાનની હોય એટલે મચ્છર ની પણ ટેન્શન નહી. અને ઠંડુ વાતાવરણ હોય. નીચે બારીને એ ખુલી દઈએ એટલે સારું રે એમ
હા એ વસ્તુ તમારી સારી છે કે, જેટલું એસી દૂર રહેવું, આપડે બચત ની વાત નથી પણ જેટલું એસી દૂર રહે ને તો એટલું સારું રહે. કારણ કે આપડણે પૈસા તો કમાઈ લેશું, પણ શરીર બગડી ગયું, એ પાછું એની એવું નહી થઈ શકે કારણ કે દવાથી એક વાર થોડું સારું થઈ શકે પણ તે પેલા હતું એવું ના થઈ શકશે
ના ના ના થાય એનામાં બહુ તકલીફ પડે. તમને તમારી વાત સાચી છે.
હમ્મ ને જેટલું આપડે આમ બારી ની હવા લઈ ને એ બધા સારામાં સારું કેહેવાય. હા મચ્છર આવે પણ એની મચ્છરદાની લખાઈ દેવાય, એને કે જેટલી બહારની હવા લોને હવે જો અમે એસી ચાલુ કરીને તો દરવાજો બંધ કરી નાખી. એટલે બધાનો શ્વાસ અંદર જ ઘોટાયા કરે હા એસી હોય પણ તો બી શ્વાસ તો ગોટાવાનો છે જ ને. જે પેલો આપણે નેચરલ શ્વાસ ના લઈ કે આપડો રિપીટ શ્વાસ થયા કરે. આખા રૂમમાં સ્મેલ આવ્યા કરે. હવે એ સ્મેલ આવે એના કારણે અમે હવે એની એર પ્રેશનર રાખેલું છે, તો હવે એનો ખર્ચો વધે બોલો
સાચી તમે કઈક વસ્તુ નવી લાવો કુદરતી એની સાથે બીજી વસ્તુનો ખર્ચો થવાનોજ
હમ્મ તો થવાનો જ છે.
ચાલો મળીએ હવે હ શાંતિ હવે નિરાતે મળશુ એક વખત ત્યારે વાત કરીએ આપડે ચાલો
ચોક્કસ ચોક્કસ મને ફોન કરજો ને. ઠીક છે.